કૃષ્ણ એમ છો
જય શ્રી કૃષ્ણબહેન હું પણ મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે બનાવ બનાવવું જીવવામાં શું બનાવું
આજે મેં દાલ ભાત રોટલી અને શાક બનાવ્યું છે. સાંજે ખાસ પણ છે ને
અચ્છા સાથે સાસ પણ બી છે તો વાહ આ ગુજરાત તી ભોજન ની તો વાત અલગ હ હોય છે.
હા એકદમ સાચું કયું આપણું ખાનપાન સ્વાદિષ્ટ હોય. સાથે સ્વાસ્થ્ય માટે મોટા માટે પણ સારું હોય છે.
સાચી વાત કહો છો તમે ઓર ઘર ઘર તું અ તાજું ભોજન હંમેશા બહાર ના ભોજન કરતા સારું હોય છે.
એકદમ સાચું કયું તમે ઘ ઘરમાં બનતું ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે.
સાચી વાત કહો છો તમે ઓ સવારમાં નાસ્તામાં શું લો છો તમે
કે ક્યારેક ઉપમા ક્યારેક પોહ તો ક્યારેક થેપલા અને દહીં
સાચી વાત કહો મારે પણ બી થેપલા ખુબ પસંદ અ કરવામાં આવે છે થેપલા યાત્રા ધોરાણ પણ ખુબ કામ લાગે છે લંબા સમય સુધી તાજા રહે છે. ઓરે આની સાથે અથાણું હોય છે ને તો સ્વાદ વધી જાય છે.
એકદમ સાચું કું તમે તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો.
હા હા હું પણ તો ઓછી ચાય ને ઘણું ચાય વધારે પીવું છું. બસ સ્વાસ્થ માટે બી સારી નથી પણ પીવું સાચ
એકદમ સાચ હા એકદમ સાચું કયું તમે પાણી અને તાજા ફળના રસ વધારે લેવો જોઈએ ડોક્ટર પણ એ જે કહે છે. કે રોજ ખૂબ પાણી પીવું જોઈએ પાણી શરીર ને સ્વસ્થ રાખવાવામાં બહુ ખૂબ મદદ કરે છે.
સાચી વાત કહું આજ કલ ના તો ફાસ્ટ ફૂડ નો ચલન ખુબ વધી ગયો છે. ઓર બાલક પીઝા બર્ગર અને નુડલ્સ ખુબ ગમે છે. તો પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ ખાવાનું યોગ્ય નથી
હા એકદમ સાચું કું તમે એમાં તેલ મીઠું અને મસાલા વધારે હોય છે ને એનાથી વજન વધી જાય અને બીજી તકલીફ પણ થઈ જાય શકે
બિલકુલ સાચી વાત કહો છો તમે તો એટલે જ ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે. ઓર તમે બાળકોને સ્વસ્થ માટે ખાન પાન માટે કેવી રીતે પ્રેરણા આપો છો.
તેવાને ફલોની સુંદર પ્લેટ બનાવીને આપું છું. આ તો ખુબ સારી યુ યુક્તિ છે. રંગબિરંગી ફલો જોઈએ બાળકો ખુશી હોય જાય છે.
સાચી વાત કહો છો તમે તો ખુબ સરસ બાળકો ન જોયો તમે ઓ અમારા ઘરે દરરોજ એક ફલ ખાવાનો નિયમ છે. તો અ ફળ બી બહુ સારા છે.
એકદમ સાચું કીધુ ખૂબ સરસ સફળ રસ કેલુ પે પપૈયુ દ્રાક્ષ અને જામફળ સ્વાસ્થ માટે ખૂબ લાભદાયક હોય છે. તમે ખાસ પીવાનું પસંદ કરો છો.
હા મેં સાસ પીવાનો બી પસંદ કરો છું ગુજરાતીમાં તો સાસ ભોજન ન મહત્વ ભાગ છે, ઓ સાસ હોય તો ભોજન કરવામાં બી મજો આવે છે ઓ દાલ ભાત બી થાય છે. ઓ સાચ ઓ ગરમીમાં દિના મે તો અમ કેરી કેરી ન રસ બી બહુ ગમે છે.
એકદમ ઠંડ એકદમ સાચી વાત કી અને ગરમીમાં તો કેરીનો રસ હું એ ફ્રીજને રાખીલો ઠંડો ઠંડો આવું લાગે છે ભથીમાંથી પૂછો આપ મને
સાચી વાત કહો છો તમે ઓ સાસ તો પાચન શક્તિ મતલબ પાચન તકતિરો બી સારી રીતે વે છે ગરમી મે ઠંડક શરીર પણ બી આપ છે તો મારા દાદા મારા દાદા દા બી રોજ જમ્યા પસા એની સાસ પીતા હતા.
એકદમ સાચુ કયો જૂની પેઢીના ખાનપાનમાં ખૂબ સમજદારી હતી.
હમ બિલકુલ સાચી વાત કહો છો તમે હા તેવા સાદા અને પૌષ્ટિક ભોજન લેતા હતા. તો એટલે જ લેવો લંબુ અને સ્વાસ્થ જીવન જીવામાં જીવા હતા.
એકદમ સાચુ કયુ તમે તમે શું માનો છો સવારે નાસ્તો કરવાનું મહત્ત્વ શું છે.
સવાર નો નાસ્તો શરીર ને ઊર્જા આપે છે, ઓર ઘણા લોકો નાસ્તો કરવા વગર કામે નીકળી જાય. તો એ આદત સારી નથી નાસ્તો દિવસ ની શરૂઆત માટે બહુ જરૂરી છે.
એકદમ સાચુ કયુ તમે એનાથી શરીરમાં તાકત રહે છે. અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે બેન કી ઓર તમે મીઠાઈમાં શું પસંદ કરો છો.
મને શ્રીખંડ અને મોહનથલ ખૂબ ભાવે છે.
મને તો મને તો બાસુંદી અને ખીર બહુ ગમે છે.
પણ મીઠાઈ મર્યાદામાં ખાવી જોઈએ. વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે
સાચી વાત કહો તમે બેન કી સંતુલિત આહાર આહાર સર્વોત્તમ છે. ઓ તમે શાકભાજીમાં શું વધારે ગમે છે.
અ ભીંડા દૂધી તુરિયા ગવાર અને મેથી લીલા શાક સ્વાસ્થ્ય માટે ખૂબ લાય લાભદાયક હોય છે.
સાચી વાત કહો તમે એમાં વિટામિન અને ખનીજ તત્વ ખૂબ હોય છે. ઓ ડાક્ટર પણ રોજ શાકભાજી ખાવામાં સલાહ આપે છે.
એકદમ સાચું કહું તમે પણ સ્વસ્થ જીવન માટે એ જરૂરી છે.
હા, સાચી વાત કહો છો તમે. ઓ આજની ભાગ દોડ ભરી જિંદગી સ્વાસ્થ્ય માટે ખાનપાન રાખવું થોડું મુશ્કેલ બની ગયું છે.
એકદમ સાચું કહે, પણ જો ઈચ્છા હોય. તો સમય કાઢી શકાય.
સાચું કહ્યું તમે. સ્વાસ્થ્ય કરતાં મહત્ત્વનું બીજું કરીશું નથી.
જેવું ખાશો તેવું માનશો, આ કહાવત એકદમ સાચી છે. એટલે આપણે તાજું સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ. અને જંક ફૂડ ઓછું કરવાનો પ્રયત્ન જોઈએ.
હા, હા, તો સાચી વાત કહી, તમે બેન પણ. અ આપણું સ્વાસ્થ્ય સારું રહે અને જીવન સુખી બને, તો બિલકુલ. એ સારું ખાનપાન, એ સારું સ્વાસ્થ્ય અને સારું જીવન આપે છે.
એકદમ સાચું કહ્યું તમે. કુકી, પહેલા મારા દાદા-દાદી એના જમાનામાં તો ધરનુ જ ખાવાનું ખાતા. પહેલી તો અ એ જંક ફૂડ વગેરે ની ખાતા હ બહાર. અને જંક ફૂડ વગેરે પરતના કોઈ ખાતે ભ નહી થી.
બિલકુલ, એ સાચી વાત. બહુ સો ટકા, મેં ઓ એ તો. જુ, જ ટાઈમ જતો રહ્યો, ત તે તે યો. જંક ફૂડ વગેરા બહારની દેશો નો આતો ગયો, તો લો તો. નાના-નાના બાલક તો સબ જંક ફૂડ માંથી જ બેઠા છે.
હા, હા, એકદમ સાચું કહ્યું, આજકલ તો નાના-નાના બાળક તો ગરમ ખાણું ખાઈ શકે ને, બસ બહારને જંક ફૂડ જ ખાય. અને જંક ફૂડ દીધો અને ખાઈ લઈ.
બિલકુલ, સાચી વાત કહો છો તમે. રોજ-રોજ જંક ફૂડ ખાનો બી સ્વાસ્થ માટે બહુ ખરાબ છે, પણ બાલક તો માનતાય નથી.
એકદમ સાચું.
ઓ મારા બાલક ભી જંક ફૂડ બહુ ખાય છે. મતલબ માનતાય નથી.
એકદમ સાચું કીધું તમે.
રોજ મા મમ. રોજ કેસે ક કભી તો બર્ગર ખા કભી પિ્જા ખાના કભી તો એ કભી તો જ્યાદાતર તો એ. કઈ કેવા છે, ઘર પે ભી બનાવવાનું કેવાય મને તો. ટાઈમ હા, મોમોજ મોમોજ બી બહુ ખાવે છે, કંઈ કરમ.
હા.
ઓ સબ દુકાન ના પડીકા લઈ લઈને ખાવે છે તો. કઈ હવે ઘરનો ખાણો રોટલી તો બહુ કમ ખાવે છે.
એકદમ સાચું કે. એટલે આપણે તાજું. એને સ્વચ્છ ખાવા ખાવશે ને, તો આપ તાજગીમાં રેવો. અને જંક ફૂડ તો, થોડા પછી, તો આપ બીમાર પડી શકો.
સાચી વાત કહો છો તમે કે, ખાનપાનથી સ્વાસ્થ અને શરીર. ન જીવન આપે છે. તો, ખાનપાન વિશે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. ઓર મને પણ બી ખૂદ ખૂબ આનંદ આવ્યો ફરી મેલ્યું. અને જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.